હ મને પણ આવે સર આપડેને ઉનાા વિશે વાત કરીએ આપડે ઉનાળા માં શું કરીએ છીએ એ નથી કરતા
હા ઓકે
શું શુંુંા તમને ઉના ગમે નથી ગમત
મને ઉનાળો ગમે કારણ કે ઉનાળામાં એક તો મેન જોવા જઈએ તો આપણેે જે વેકેશન આવે એના કારણે ઉનાળો થોડો વધારે ગમ મને જયારે બાકીી નહી લીધું તો અમે આપ પણને કામ કરવું પડે અને કે પછી તે ભણવા જવું પડે પરંતુ ઉનાળ નવા વેકેશન નો ટાઈમ હોય અને પાછું સાંજના ટાઈમે બધા બહાર બેસે કે ખુરશીઓ પાસે બહાર બેસે કે એવી રીતે ઠંડા વાતાવરણ સાંજના ટાઈમે ઠંડુ થાય જ્યારે રાતે એ વખતે બધા બહાર બેસીને વાતો પણ કરતા હોય છે ને
હા એ તો મને પણ ગમે છે અમે પણ બધા બા બેસીનેળો બેટ કે ફૂલકેટ કેધ રમતા હોય સાંજના ટાઈમે હ ના હું મછી શું ખાવાની પીવાની બઉ મજા આવે ઠંડુ ઠંડુ ખાવાની જ્યારે આઈસક્રીમ છે કે આઈસ ગોલો છે કે એ બધી ખાવાની પણ મજા આવે ના
હા એ તો છે આઈસ કોલો ને પછી આઈસક્રીમ ને એવું બધું ખાવાની મજા આવે સોડા પીવાની ને કોઈ પણ પ્રકારનું ઠંડુ પીણું લસી કે
હા અને પાછી ઉનાળાનો જે ટાઈમ છે એ કેવું છે દિવસ લાંબો હોય એટલે આપડે ટાઈમ પણ જતો નથી એટલે આ બધું કાંક ને કાંક કરવાની મ વધદારધાય
અને ઉનાળા વેકેશનમાં આપડે એક તક મળે છે નવી નવી વસ્તુઓ શીખવાની તક મળે છે આપણને જ્યારે હોમ પછી ડેલી રૂટીન આપડણે કોઈ પણ પ્રકારની નવી વસ્તુઓ કેવું કઈ શીખી શકીએ નથી પરંતુ વેકેશન હોય એટલે એ પણ તક મળે છે એક
હા અને બસ ઉનામાં જે ખઉટ આવે છે એમાં કેરી હોય કે ભાઈ તળબૂજ હો એની બધી ખાવાની પણા મજા આવે એ આમ તો મળતું ને કેરી ન નસ જે પીવાની મજા આવે કેરીરે આપડે પ દસ સર ઘેરી આવે એ એમને ડાયરેક્ટ છોલીને છોતરા સાથે આખી મોટામાં ઘાલી એ કે બધા મજા આવે ને
કેરી ખાવાની મને પણ ખુબ જ મજા આવે ઉનાળામાં તો અમે અમારા ઘરે રોજ રાત્રે કેરીનોો રસ તો બને જ બીજું કઈ બને કે ના બને જોડે અમે આઈટમો ઓમ બનાવતા હોય, પરંતુ કેરી ઉનાળામાં તો અમે ક્યારે નો રસ જો રોજ અમારે ક્યારે ને રોટલી ને એવી રીતે જ બધું
હ એ તો અમારે પણ હોય જ છે, દરરોજ ક નાસ રોટલી પણ એજ બધું ખાવાની ઈચ્છા પણ વધારે થતી હોય, અને જે ઉનાળામાં શ બધાને ખાવાની મજા આવે આમ આપવાના ટાઈમે ઓછી મજા આવે ગરમી એટલી બધી હોય ને, અને હવે બધાને એસી ને બધું થઈ ગયું. એટલે વાંધો નથી આવતો. પણ ખાવાની સાધના રહે, હું મજાધ એકમ મિત્રો સાથે જઈ બાર જને નાસ્તો ગાવાનું જે કહેવાય, ને નાસ્તો ગાવાની બહ મજા આવે.
હા એ મિત્રો સાથે જઈને, હા, એમાં તો મજા આવે જ છે, એમાં કોઈ સકત નથી. અમે પણ મિત્રો બધા ભેગા થઈને નાસ્તો કરવા જઈએ બારે જયારે શિયાળામાં એમાં દિવસ ટૂકો એના કારણે અંધારૂ જલ્દી થઈ જાય, એટલે આવો બધો કોઈ ટાઈમ મળતો નથી શિયાળામાં
હા, અને પેલા આપડે સાથે હતા એટલે આપડે શું કરતા કે? સાંજે જતા અને નાસ્તો કરતા અને પ સાંજે સોડા આપડા તને ખબરને નજીક જ હ સોડા, મે સોડા બી હ જ હતા. એ એનો સોડાનો ભાવ કેવો હતો? તારેું શું કેવું? હો
હા, એજ ને ઉપરથી સોડા ને એવું બધું પીવું સારું એના કરતા જે આપણે ફેન્ટાને થમ્સઅપ ને એવું બધું પીએ એના કરતા આપણેે જો સોડા ને એવું બધું પીએ તો સારું કારણ કે એ બધું પણ વીસેક રૂપિયાની એટલું આવે છે, પરંતુ જે સોડા છે એ ઓમ બનાવેલી હોય છે જ્યારે પેલું ડાયરેક્ટ કંપની માંથી પેક થઈને આવેલું એ એના કરતા, તો આ્યરુ સારું આપણે સોડા શોપ ઉપર જઈને સોડા પીએ. ને તો
હ એ પછી એક્સપાયર થઈ ગયેલી હોય, ને એમાં એકરમ બોટલ ની બદલેલા હોય તો આપડે શું ખબર હોય એ લીધે આપ આપડી સામે જ બનાવે. અને આપણને આપી દે એટલે એ આપડ ખબર હો કે અંદર હમણાં ની ફેશ છોડા છે. એ જુ આપડે કઈ નય કરી શકીએ, ભાઈ એમ. મજા આવે છોડા પીવાની. હવે આપડે બધા ભેગા થઈને પ્લાન બનાવીએે. બહાર જઈએ નાસ્તો વાસ્તો કરી ઉનાળો છે, એલે ઉનાળા માં ઠંડુ ખાઈએ થોડું ને મ મજા કરી બીજુ શું.
હા, એ તો છે અને જે તમે સોડાનું કીધું ને તો અમને એક સો મને તો એક સોડા છે જે ખુબ જ પસંદ છે, સોડા શોપ ઉપર સિંગ મસ્તી કરીને સોડા છે. તેમાં કાંગ ત્રણથી ચાર ફ્લેવર મિક્સ હોય છે. અને સિંગના ખેલું હોય છેન. ટોકા ની છીણ હોય છે ને એવું એવું બધું હોય છે. અમેન આપડે એક ગ્લાસ પીએ ને તો આપ પણ એવું લાગે કે આપડે આપડુ પેટ ફૂલ થઈ ગયું સમજ્યા?
સિજન અને આખો ઉનાળો પતવા વેકેશન તો ક્યા ગ ગયો નથી કે શું માસ તી ના ઘરે મામા ના ઘરે કે ક્યાં? કારણ કે હવે તો આહું મેટેશન મુર થઈ ગયું પેલા તો એવું હોય નાનકડા એટલે આ કોઈ દિવસ અહ કંટાળેલા હોય સ્કૂલે થી જઈને ને વેકેશન આવે એટલે વિચારે મામા ના ઘરે જઈએ તો ત્યાં જઈ કેરીને કેરીને કેરીને બધું ખાસું અને મમ્મ મામા ઘેર વેકેશન એટલે ફરવા લઈ જશે બધું કડશે. એટલે આ વખતે તે મેચારે રેને કે શું જવાનો.
હા, એ તો છે પરંતુ અમારે શું થયું કે આ સાલે ને અમારે પરીક્ષા વેકેશન પછી રાખી અને અમને એમ પણ કીધું કે તમારી પરીક્ષા વેકેશનમાં પણ સો હોય શકે એના કારણે હું ક્યાં ગ-ગયો નહી અને પછી હવે જયારે વેકેશન પૂરું થઈ ગયું ને ત્યારે મેસેજ આવ્યો કે હવે હજી એક મહિના પછી અમારી પરીક્ષા છે. તો હવે અમારી પરીક્ષા જુલાઈ મહિનામાં ચાલુ થશે. અમને જયારે અહ પરીક્ષા અમારી ઓમ અહ વીસ એપ્રિલ ના લેવાની હતી તો એ કેન્સલ થઈ ચૂટણી આવી તી ન તે કે પછી સર એમ કીધું કે આ જો તમે પરીક્ષા કેન્સલ થઈ છેને તો તમારી પરીક્ષા મે માં પણ હોય શકેને જૂનમાં પણ હોય શકે એટલે તમે જો ક્યાંય લાંબા અંતરે ફરવા જવાના હોય તો પેલા એક ટાઈમ વિચારજો પરીક્ષા માટે એટલા માટે કરીને પછી મેં અહ ક્યાં જવાનું વિચાર્યું નહી અને પછી લે આખું ધીરે ધીરે એવી રીતે વેકેશન પતી ગયું અને હજી પણ પરીક્ષા તો વેકેશન પછી એક મહિનો પતી ગયો ને આ પછી પરીક્ષા એ બોલો.
પરીક્ષા તો પેલા જ લેવાય ગુઆ કારણ કે પરીક્ષા વેકેશન પછી આવે તો આખી વેકેશન મથારી ફરી જાય પેલા તો આપડે એને મ મ મગજ એમ જ હોય કે ભાઈ પરીક્ષા એટલે વાંચું પડશે વાંચું પડશે એ મને અવે આ આખું મેકેશન બબબાદ થઈ જાય. અને સાહેબાઈ એ બધું થોઈ ધ્યાન રાખવાની જરૂર હે.
હા, ભારે એવું જ થયું.
એમ પાછો હવે તું અહી જે ફરવા ગયો એ બધ પ્લાન બનાવ્યો મિત્રો સાથે એતે બધું તું જે ભણેલું તે તો મગજ માંથી બધું આ નીકળી જવાનું ફરવાવામાં ફરવામાં. એટલે આ થોડું ખોટું છે એ સુધારવાની જરૂર છે.
હા, એ તો છે હવે હમણાં જ હમણાં ની વાત કરું તમને કારણક પંદર તારીખ જેવું પંદર જૂન ના મારો એક મિત્ર ત્યાં આપડ જે એચ ઓ ડી હોય ને પ્રિન્સિપાલ તો એમને પૂછીને આવ્યો કે પરીક્ષા ક્યારે હશ તો અમારે ફરવા જવાનું છે બરોબર તો એ પૂછીને આવ તો એમને કીધું કે પરીક્ષા તો હજી હમણાં નહીં હોય આ મહિનામાં તો છે કે જુલાઈ પછી હશે. તે એ એમને જુલાઈ મહિનામાં બાર જવાનું હતું ફરવા જવાનું નક્કી કર્યું ટુર ટુર જતી હશે ને અહીંથી તો એનામાં. તો બુક કરાવી અને એના જયારે એક વીક પછી ટાઈમટેબલ આવી ગયું કે હવે જુલાઈ ની સ્ટાર્ટિંગમાં પરીક્ષા છે.
કોલેજ ને એચ ઓ ડી કેવા છે તમારા પણ કે ને પરીક્ષા મોડી કરીને ફરવા જતા રે. આવું તો ના ચાલે ને. તમે બધા ભેગા થઈ ને હેરાન કરવા જોઈએ.
તમે ખો ટું સમજ્યા લાગો છો કારણ કે હું એમ કહ છું કે જે મિત્ર હતો એને ટુરમાં નામ લખાવ્યું તું. અને પરીક્ષા એ પ હા અને હવે પરીક્ષા નો ટાઈમટેબલ મોકલી દીધો મિત્રો એ કન્ફર્મ પણ કર્યું હતું પેલા ટુમાં નામ લખાય પેલા સર જોડે તો સર કીધું કે કોઈ વાંધો નહી અત્યારે પરીક્ષા નથી અને હવે ટાઈમ ટેબલ મોકલી દીધું જોશે એટલે પાઈ હવે કરવાનું શું તો
ઓકે ઓકે સમજીી હા એ પણ થાય પેલા થી એડવાન્સ હું લન આપડ બનાવી પ્ચી આ બધું ફેરવી નાખે એટલે આપડું આયોજન બગડી જાય
હા ફોન કરીને પૂછ્યું તું સર ને તો પણ સર એમ કીધું તું કે અત્યારે નથી એક્ઝામ તો પછી સર અચાનક આવી રીતે એઝામ કેવી રીતે ગોઠવી શકે
એ શું કરે કારણ કે ફરવા જવાનું પર્સનલ એક એક જ વ્યક્તિ નું હોય અને પેલું તો બધા મેઘું હોય એટલે પછી શું કરે ટાઈમની ભૂલ છે પણ હવે બ તું આવે આપડા ઉપર હ છે એટલે
હા એટલે ને સરને ફોન કર્યો તો સર એમ ના કેવું જોુએ કે તમારી એક્ઝામ જુલાઈની સ્ટાર્ટિંગમાં હોવાની સંભાવના છે પછી હજી નક્કી નથી તો અમે એને એ પ્રમાણે નોંધાવ્યું હવે એને કેન્સલ કરાવડાવ્યું તો એને કંક બે હજાર રૂપિયાનું કેટલા ન નુકસાન આવ્યું જે ક એડવાન્સ કર્યું એનું એટલે પછી આ ઉનાળાની સિઝન છે એટલે પરીક્ષાઓને બધું જો ટાઈમ સર લેવાઈ જાય ને તો ફાયદામાં રહીએ ને તો પછી ખુબ જ કંટાળો આપ પાછળથી આપવાની થાય ને એટલે
પછી આપડે ઉનાળામાં તો આખું ઉનાળા વેકેશન બગડીએ પણ ના થાયુંે ક કરવાનું હવે આપડે કીધું કે સોળ ને બાર જને નાસ્તો કરીએ એ બધી આપડે પીવાની પણ ઈચ્છા ના થાય આપડ મગજ એમ પડતું હોય કે ભાઈ સ્કૂલ ન બારીક શા એ આમાં વાંચવું પડશે આની તૈયારી આ કરવી પડશે આમ કરવું પડ એ બધું પેલાથી આયોજન કરવું પડેશે સાબ બો થોડું જેમ બને એ વેકેશન પેલા બી જ હ થોડું કાઠું છે એજ શું આમ વખત એન્જોય ના કર તો હવે આવતી વખત ઘરજે કારણ કે હવે તોકેશન થોડું થઈ ગયું છઠો મહિનો આવી ગયો અને બધું પૂરું થઈ ગયું
હા એ તો છે પણ આવતી વખતે આવું ના થાય તો સારું
હા એ મામા તારા પણ બગડ છે ત્યા શું કરેલ જતા મામા અનેચ એમે બગાડવા માંડ કે હ શું મારો રાગે હ
પ કર તાય ન
એજને ઓ દસ આવે એલા
તમારી સાથે વાત કરીને મજા આવી
ઓકે સાર વા
સારું કાય
કાંય